કેમ છે ભાઈ? ઘણા દિવસ પછી વાત જ નથી થઈ?
. હું મજામાં ભાઈ તું સંભળાવ કેમ છે તું?
અરે યાર આજે ઘરે એક જૂનું કબાટ સાફ કરતો હતો, એમાં સ્કૂલના ફોટા જૂની સર્ટિફિકેટ, અને એક નાની ડાયરી મળી, બસ એ બધું જોતા જ બાળપણની કેટલીક યાદ તાજી થઈ, ગઈ પછી વિચાર આવ્યો કે આ વાતો કરવા માટે તારા સિવાય બીજું કોણ.
જૂની વસ્તુઓ જોવાની મજા જ અલગ હોય છે, એક ફોટો જોઈને પણ કેટલાય વર્ષો પાછળ પહોચી જવાય છે.
હા, મને તો આપણા ચોધ થા ધોરણે ક્લાસ ચોથા ધોરણનો ક્લાસ ફોટો મળ્યો, બધા મિત ત્રો એક લાઇનમાં ઊભા હતા. કોઈ હસતું હતું, કોઈ ગંભીર ચહેરો કરીને ઊભું હતું, તો કોઈ ફોટો જોઈને તું હસવા લાગ્યો.
હ, અરે હા, અને યાદ છે ફોટો પડાવાના દિવસે હોય ત્યારે આપણે નવા કપડા પહેરીને આવતા, ફોટાગ્રાફર કાફા કાકા વારા કેતા હલતા નહી, સીધા ઉભા રહો.
અરે હા.
અને કોઈ એક મિત્ર છેલ્લી ઘડીએ આંખ બંધ કરી દે. તો આખા ફોટાનું ક્લાસનો ખોટો બગડી જતો.
હ વાત તો સાચી, આજે મોબાઈલના જમાનામાં રોજ ફોટા પાડીએ છીએ, પણ એ સમયમાં એકાદ ફોટોની કિંમત જ અલગ હતી.
બાળપણની સૌથી મજાની વાત એ હતી, કે નાની નાની વસ્તુમાં પણ બહુ ખુશી મળતી, આજે કેટલું બધ તો છે, પણ એ આનંદ ક્યાં ઓછો છ થઈ ગયો.
હા, ત્યારે પાન્સો રૂપિયા મલે તો એવું લાગતું કે, દુનિયાની સૌથી મોટી સંપત્તિ મળી ગઈ, એ પૈસાના આઈસક્રીમ પણ ખાઈ લઈ અને ચોકલેટ પણ આવી જતી.
અને ક્યારેક તો બધા મિત્રો ભેગા થઈ, કરીને એકમાં મોટું પેકેજ ચીકી કે બિસ્કીિટનું લઈ આવતા, અને પછી બધા ભાગમાં વેચીને ખાતા.
હમ યાદ છે સ્કૂલની રિસેસ, ઘંઠ વાગે એટલે બધા દોડતા દોડતા બહાર આવે, કોઈ મેદાનમાં જાય કોઈ પાણી પીવા જાય, કોઈ સીધું ટિફિન લઈ ખે ખોલી દેન.
અને ટિફિનમાં પોતાનું ઓછું અને મિત્રનું વધારે ખાવાનું. તારા મમ્મીનાં બનાવેલા તે પણ મને બહુ યાદ છે.
અને તારા અરે બનતી સુખડી હું તો ખાસ તારી બાજુમાં જ બેસતો.
ખરેખર યાર, એ દિવસો યાદ આવે એટલે હસવુંઅ પણ આવે પણ થોડીક લાગણી પણ થાય, કેટલા નિર્દોષ દિવસો હતા.
હા હા, કોઈ ચિંતા જ નહોતી સવારે સ્કૂલ બપોરે રમવું, દોડવું, કુદવું એ બધું બહુ મજા આવતી.
અરે હોમવર્કની વાત નીકળી તો યાદ આવ્યું, કેટલીક વખત આપણે હોમવર્ક કર્યું ના હોય અને સવારે સ્કૂલમાં જઈને મિત્રની નોટબુકમાં ઉતારતા.
હમ. અને શિક્ષક ક્લાસ આવે એટલે પેલા એટલી તા વળગતા લખતા કે પોતાનું જ લખેલું સમજાતું નહી.
અને જે શિક્ષક અચાનક બોલી દે બધા નોટબુક આગળ મૂકો, તે દિનને ધડકન વધી જાતી.
પછી તો એકબીજાને જોઈને ઈશારો કરીએ કે હવે શું કરવું.
એ વખત યાદ છે આપણે, ગણિતનું હોમવર્ક ના તું કહ્યું, અને શિક્ષ છેમ કે આખા પીરિયડ સુધી ઊભા રાખ્યા હતા.
અરે હા, પણ પછી રિસેસમાં એજ વાત પણ, કેટલું હસ્યા હતા, એ સમયની નાની સ સજા પણ આજે મીઠી યાદ બની રહી છે.
સાચું છે, અને શિક્ષકો પણ કેટલા સારા હતા, ક્યારેક દાંડતા પણ આપણા ભવિષ્ય માટે જ.
હા હા, હવે સમજાય છે કે એ લોકો કેટલી મહેનત કરતા હતા, કેટલી મહેનત કરતા હતા, કે શિક્ષક વગર કારણ ગુસ્સો કરે તો
તને આપણું સ્કૂલનું મેદાન યાદ છે, વરસાદ પછી આખું લીલું થઈ જતું, રીસેસ પડે એટલે બધા ત્યાં ક્રિકેટ રમવા દોડી જતા.
હા, તને આમ અને ક્રિકેટ પણ કેટલા નિયમો બનાવેલા, જો બોલ ઝાડમાં અટકાઈ જાય તો ડેડ બોલ, અને જો કોઈના ઘરમાં જાય, તો માર્યો હોય એ લેવા જાય.
હા અને જો બારીનો ખાસ તૂટી જાય તો બધા દોડીને ભાગી જતા.
વાત સાત પછી બીજા દિવસે એજ વાતોની ચર્ચા થતી અને ગઈ કલે કોણ ભાગ્યું હતું ક્રિકેટ સિવાય કબડ્ડી પણ બહુ રમતા.
હા ક્રિકેટ સિવાય કબડ્ડી પણ બહુ રમતા સાંજે આખી ગલીના બાળકો ભેગા થઈ જતા.
હા અને રાત રે ઘરે પાછા આવી ને ત્યારે કપડા દૂરથી ભરેલા હોય મમ્મી કાહે રમવા ગયા હતા કે યુદ્ધ કરવા.
સાચી કયું. આજે બાળકોને જો તો મોટા ભાગે મોબાઈલમાં વ્યસ્ત જ હો. આપણું બાળપણ તો મેદાન પડ માં પસાર થયું.
હમ્મ એ માટે જ કદાચ આપને મિત્રો સાથે વધુ જોડા ન હતું આખો દિવસ સાથે રમીએ ઝગડીએ પાન ને ફરી એકના એક થઈ જઈએ.
હા બાળપણમાં મ-મનમાં કોઈ વેરભાવ જ ન હતો નાની વાતમાં ઝઘડો અને નાની વાતમાં દુસ્ત
હમ્મ તને શાળાની પ્રાર્થના યાદ જ છે ને સવારે બધા મેદાનમાં લાઈન માં ઉભા રહીને પ્રાર્થના કરતા.
હા અને કોઈ મિત્ર મોડો આવે તે ઘેટ બહાર જ ઊભો રહે પછી આખો દિવસ એને ચીડાવતા.
અને શુક્રવારે રમતમત ગમત નો પીજે જા આવે એ દિવસ તો સવારથી જ ઉત્સાહ હોય.
હા ભાઈ સાચું ક્યું. તો બાળપણની સૌથી મોટી સંપત્તિ પૈસા ન હતી પણ સમય હતો આજે દિવસ મોજ કરાવવાની છૂટ આવતી.
એકદમ સાચી વાત. હવે જવાબદારીઓ વધી ગઈ છે પણ ક્યારેક આવી યાદ આ કરીએ તો એવું લાગે કે હજી પણ અંદરથી એક નાનું બાળક છીએ.
હા યાર અને મને તો લાગે છે કે બાળપણના મિત્રો ક્યારેય ભૂલાતા નથી વર્ષો સુધી વાત ન થાય તો પણ મળે ત્યારે એવું જ લાગે કે ગઈ કાલે જ રમ્યા હતા ને.
હમ્મ એકદમ સાચું ચાલ હવે તો બાળપણની વાત શરૂ કરી છે આગળ ઉનાળાની રાજાઓ મામાના ઘરે અને ગામની મસ્તીની પણ વાત કરીશું.
હા ભાઈ એ યાદ તો હજુ બાકી જ છે. એમાં તો કેટલાય કિસ્સા છે.
વાત સાચી. તને હવે તો એક વાત જરૂર કર દીમ હા ભાઈ. યાદ આવ્યું તું હમણાં ઉનામાં રાજામાં વાત કરતો હતો.
એકદમ સાચું. આજે બાળકો માટે ઉનાળાની રજા એટલે મોબાઈલ ટીવી અને વિડિયો ગેમ પણ આપણા માટે તો ઉનાળાની રજા અર્થ જ કંઈક અલજ હતો.
હા છેલું પેપર પ્રવ થાય અને સ્કૂલમાં બહાર નીકળવાનું એટલું એવું લાગે કે જાણે કોઈ યુધ જીતી લીધું
હમ્મ અને ઘરે આવીને બેગ એક ખૂણામાં મુક કી દઈએ પછી લગભગ પંદર દિવસ પંદર વીસ દિવસ તો એની સાથ સામે સામે પણ ન જઈએ.
હમ્મ. સાચું કયું તે. અને રજાઓ શરૂ થાય એટલે પહેલા જ પ્રશ્ન એ થાય આ વખતે મામાના ઘરે ક્યારે જઈશું.
અરે વાહ મામાના ઘરે જવાની તો મલા મજા જ અલગ હતી બે ત્રણ દિવસ પહેલાથી જ તૈયારી શરૂ થઈ જાય કયા કપડા લઈ જવા કોને શું આપવાનું બધું નક્કી થતું.
હમ્મ અને બર કે ટ્રેનમાં બેસીને જવાની મજા બારી પાસે બેસવાની માટે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થઈ જતો.
હા અને રસ્તામાં આવતા ગામ ખેતરો અને નદીઓ જોવા આખો સમય નીકળી જાય. આજે પણ લાંબી મુસાફરીમાં બહુ બહાર જાવં ત્યારે એ દિવસો યાદ આવી જાય.
મામે પહોંચી એટલે બધા ભાઈ બહેન દોડીને આવે પછી તો એવું લાગે કે કોઈના નાનો તહેવાર ના ઉજવ્યો હોય.
હમ્મ અને આખો દિવસ ઘરની બહાર કોણ રહે સવારથી બહાર નીકળી જઈએ ક્યારેક ખેતરમાં ક્યારેક તળાવ પાસે તો ક્યારેક ગામની ગલીઓમાં.
હમ્મ વાત સાચી નાન પણ ની યાદો ખબ્બઈ હ તે મજા ખુબજ આવતી
હા જો ક્રિકેટ રમતા કોઈ બોલ લઈ આવે તો આખી મેચ અટકી જાય કે બોલ ન લાવેતૈ પછી બધા એને લેવા માટે ઘરે પહોંચે
નાનપણની મજા અલગ જ હતી હવે ખુબ જ યાદ આવે છે
હા ચાલો આપણે કાલે તો વાત કરી
સારું તાર કાલે વાત કરી
તો